હાલો!
હા હલો!
હલો! અવાજ આવે છે મારો?
આવે છે
શું કારો છો?
હા
મજામાં? તબિયત પાણી?
સારા એકદમ
એકદમ સારા એમ. ચા નાસ્તો કરી લીધો?
કરી દીધો.
હમ્મ. આપડે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમને ગૂગલ વિ શે તે શું માહિતી છે? તમે શું જાણો છો ગૂગલ વિશે?
ગૂગલ વિશે તો ઘણું બધું આવે
હમ્મ, ગૂગલ ગૂગલ ગૂગલ ની ઘણી બધી અપડેટ ગૂગલ મે અપડેટ
હા
ગૂગલ હોમ છે તમારે જે નિમીત જાણકારી જોઈતીતી.
મને તો તમને બધા ગૂગલ વિશે જાણકારી જોઈતીતી. કે ગૂગલ થી શો ફાયદો થાય?
હમ્મ, ગૂગલ ઉપરથી ઘણું બધું શીખવી શકાય છે એમ કે કેમ જો કે રેસીપી ટીકી ટકાય અ અહ અમ હમ્મ, ગોલ ગોલનું સ્કાય અ અ અન ધ ધારો કે ગૂગલ મેપથી ગમે તે જઈ ટકાય રોડ મે બતાવી મ રોડ મેપ જાણી શકાય. અ અ એથી અહીથી આને કીવી રીતે થી જવાનું એ બધું જાની ટકાય. ઘણુબધું ટીકી ટકાય.
હા, મે ગૂગલમાં અ તમે ગૂગલ પે વાપરો છો?
ગૂગલ પે બવ વાવ એ તો મેડમ બધાએ વાપરે ગૂગલ પે તો
હા, તો ગૂગલ પે વિશે તમે શું? છો. તમને કેવું ઈઝી લાગે છે. કે, નથી આવડતું?
હમ, ગૂગલ પે થી ભાઈ બીજી એક એપ્લિકેશન હ વાપરવાડી બી નથી. ગેમ કે ગૂગલ પેપર કોઈ નાર ફોરવી નહી થતાં.
બરાબર. એટલે તમે એવું કેવા માંગો છો ને કે, ગૂગલ ઉપર તમને પૂરેપૂરો વિશ્વાસ છે.
વીટવાદ દે.
ગૂગલ. ગૂગલ સિવાય કોઈ ગૂગલ પે સિવાય બીજી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ નહી કરવાની. એમ કહેવા માંગો છો ને?
ના ના હ. હમ ગૂગલ પે મા મેમ હ તમાર તમારી રીતે કતી ત હ- પ પૈસા કપાય ગયા. તો દો દિજા જઈના તો ગૂગલ પે તમને સાત નિવાતવા. તમાને પેમેન્ટ સાત નિની વટમાં પાઠવળને
બરાબર.
મીથી કોઈ એપને તે, તે પાકું આપે તો લઈ.
બરાબર.
બોલો બીજું
બીજું એમાં કે તમે તમારા ફ્રેન્ડને કે તમારા ફેમિલીમાં તમે બધાને કહો છો કે, તમે આ ગૂગલની એપ જ આપણેે સારી આપણા માટે જોખમ નહી.
હ હ હ. હમે હું જણ નરા હવે. મને કાલે આ હ, આ એ મધે કાલે જ ખબર પડી એટલે.
બરાબર. ને શું કરો છો તમે?
હ, હવે મોબાઈલનું ઓનલાઈન હુ કરુ. હા, આવે તો કામ કરવાનું.
બરાબર.
હ, આવે એ તો કામ કરવાનું, નીક નહી.
હ, ને તમારો ભણતર વિશે શું? વિચાર છે. કે, ભણવું અત્યારે જરૂરી છે કે નથી.
આ ઢોપળ બન્યો.
કેટલું ભણ્યા?
બાહાર આજ સંભાળ. આર્ટસ. આર્ટસ લીધું તુંમે?
તમે બીજા ભણતર વિશે તમે શું? કેશો કે ભાઈ વધારે ભણવું સારું ર છે કે નથી સારું જરૂરી છે કે નથી જરૂરી
જરૂરી છે પણ તો ડોગણું જરૂરી છે.
બરાબર. પછી તમે તમે આગળ ભણ્યા નહી કશું.
ના ના મને મોબાઈ મને મોબાઈલ મોબાઈલમાં એટલે મુંબઈમાં હું આવતો રહયો
બરાબર એટલે તમને મોબાઈલ નું બધું કામ આવડે એમને
બરાબર તો મારો મોબાઈલ હેંગ થઇ જાય તો હું તમને આપું તો તમે કરી શકો ને
કરી શકુ તમને શીખવા દવી બી શકું
બરાબર માનો કે મુર રસ્તામાં મને કોકનો પડેલો મોબાઈલ મળ્યો પણ એ લોક છે અવે પાસવર્ડ આપણને ખબર નથી. તો શું હું એ મોબાઈલ તમને આપું તો તમે એ પાસવર્ડ તોડી શકો?
હા હા એકડમ ઈઝી એ તૂટી જાય પણ પણ બે ટોન દિવસ લાગી તકે
બરાબર બે ત્રણ દિવસ લાગે એમને
હ
હા ને માનૉ કે મારા મોબાઈલ માંથી બધા ડેટા ઉડી ગયા છે મારે ડેટા પાછા લાવવા છે તો મારે શું કરવાનું એના માટે
એ એ તમે કરો તો મેડેમ બરાબર એ એ નીલી જ કર્યા પછી એ સાયક મિનમાં હોય રિસાયકલબીન રિસાયકલબિન એવું આવે તમે જે વસ્તુ ડિલીટ કરો ને તે રિસાઇકલ બિનવારે ની પછી રિસાયકલબીનમાં જતું રે એવું તમે ધારો કે એક ફોટો બી ડિલીટ કરજો તમને એવું લાગે ના ફોટો છે વાઈ ફાઇ માં જવાનું હ અને રિસાયકલબિન માં જવાનું રીસાયકલબીનમાં એ તમારું પૂર તઈથી પાછું લઈ શકુ
બરાબર. પછી અને જે ગેલરીમાં ફોટા હોય
હ
એ ગેલરીમાંથી આપણેે ગૂગલ ની કઈક એપ્લિકેશન આવે છે ખબર છે એમાં સેવ કરવાના
હા હ ગૂગલ ટાઈપ ટાઈવ ગૂગલ ગૂગલ ટાઈવ ની વાત કરું
હા
એ એ એમાં સેન્ડ કરવા માટે ઈમેલ આઇડી જોઈએ એમાંથી એમાંથી કઈ ફોટા તમારા જાય ની મોબાઈલ માંથી ડિલીટ થઈ ધારોકે તમારો મુંબાઈલ હેગ થઇ ગયો. દ દમ તમે રિસેટ કરો ને હ પાછી એની ઈમેલ આઈડી નાખો ને તમારા બધા તો ફોટો પાાછા આવી જાય.
બરાબર એટલું બધું આવડે છે એમ તમને. અને આપડે હા યુટ્યુબ ઉપર ચેનલ બનાવી હોય તો તમને આવ આવડે છે કઈ રીતના બનાવી કેવી રીતના અપલોડ વિડીયો કઈ રીતના અપલોડ કરવા.
હ એ એ આવડે છે એ એ તમે ખોટું શીખવા દવી એવી શકું.
એવું છે.
યુટ્યુબ ઉપર તમે ચેનલ બનાવો
સારી છે સારી.
યુટ્યુબ પર ચેનલ બનાવું આ આ મોટા મોટા તમારે ચોવીસ કલાક થઈ જાય. આ યુ યુ યુટ્યુબ પર ધારો કે મેં ચેનલ બનાઈ એ એકદમ માં ના આવે. વા વાઈટી સ્ટુડિયો થી સેટીંગ કરવા પડે. બ પછી પછી ચોવીસ કલાક પછી સાજ સજમાં આવે એ.
બરા બરાબર એના માટે ઇ-મેલ આઈ ડી જોઈએ ને.
તમારું ગમે તે ઇ-મેલ આઇ ડી નાખી શકો છો.
બરાબર તો એના માટે મોટા લોક કો જ બનાવી શકે ચેનલ યુટ્યુબ પર કે પછી નાના છોકરાઓની પણ ચેનલ બનાઈ શકાય.
ના ના ના શું તમે છોકરાઓની તમે છોકરાઓ ની બ બનાવો હ જ્યારે તમે વિડીયો અપલોડ કરો એ એ મમ્મીઓ શું ના એ એક અડાર ઓર્ડર થી નીચે ના માટેનું એક માટે થી ઉપરના માટેનું તમે જે પ્રકારની વિડિયો બનાવો એ ઓપ્શન સિલેક્ટ કરી ઓબરલ તમે કરી શકો.
બરાબર. એમાં કોઈ જોખમ ના પડે ને આપડે વિડીયો બનાવીએ ચેનલ બનાવીએ.
ગો ગોલ જોખમ નહી કાલી એકતા રાખવાનું. યે યે એકટાય ર તો તમારે કોઈને પૈસા આપવાની જરૂર નહીં. ધ ધારોકે તો અમારી એકઠ કઈ ન હામે વાળો તમારી તો પૈજ માંગે મે મે મેડમ તમ હમ તમ આટલા રૂપિયા હાલો તો તમારી ચેનલ પાછા આલી આ બન બન બનામાં આપી દય
તમારી ચેનલ ભી જાય કોઈને પૈજ આપવાના જરૂર નહીં.
બરાબર.
એજ એમાં એવું
હા ઓકે ઓકે બો સરસ ઇન્ફોર્મેશન આપી તમે. હું તમને ફરી નેક્સ્ટ ટાઈમ કોલ કરીશ. ઓકે.
ઓકે ઓકે મેડમ ઓકે ચ
જય મહારાજ.
ચાલ
આવું બધું પૂછું કરતા દસ મિનિટ પતી જાય.
એલાથી પપ